હલો.
છો
બસ મજામાં, તમે કેમ છો?
બસ, બસ મજામાં, જે શ્રી કૃષ્ણ. સંભળાય છે ને?
હાં, તમારો અવાજ ક્લિયર છે. તો આજનો આપણો ટોપિક આજે આપડો ટોપ પિક આપડે ટ્યુશન બદલ લઈએ?
હા, ચોક્કસ કેમ નઈ?
તમને શું લાગે છે ટ્યુશન આજકાલ જરૂરી છે કે નઈ? તમારો શું વિચાર છે?
હા હા, ટ્યુશન આજકાલના જે સિનારીઓ છે એમાં તો અમુક ઉંમર પછી તો જરૂરી થઈ જ ગયા છે જેમકે અવે આઠમા નવમાં સાતમાં પછી ખાસ તો વાત કરીએ, તો અ સિલેબસ પણ એટલો બધો વધી જાય છે અને કોમ્પિટિશન પણ વધી જાય છે એટલે જાતે ઘરે છોકરાએ એટલી મહેનત કરી શકતા નથી અને શું કરવું એ પણ ખ્યાલ નથી આવતો એટલે સાતમા પછી તો લગભગ આજકાલ જરૂરિયાત વધી જ જાય છે, કાણ કે ઘરે પણ એમને કોઈ ભણાવી શકે એવું અ હોતું નથી.
તમારી વાત સાચી છે, હમ બરાબર છે, કેમ કે આજકલના લોકોમાં અ ઘણા લોકો વર્કિંગ વુમન પણ હોય છે ને? તો એમના માટે પણ બહુ જ સરસ છે કે એટલીસ્ટ એ એ લોકો છોકરાઓને ટ્યુશનમાં મોકલાવી શકે, એ લોકોનો રેગ્યુલર સ્ટડી તો કનેક્ટેડ રહી શકે ને?
હમ બરાબર છે, એટલે દરેકે માટે સારું છે અને ઘરે કેવું છે છોકરાઓ ઘણી વાર અ ભણતા નથી હોતા મમ્મી પાસે ઘરકી મુર્ગી દાલ બરાબર કરતા હોય છે, એટલે ટયુશન પાસે જાય ટ્યુશનમાં જાય તો બીજા બે ચાર છોકરા સાથે જોય ભણતા, એટલે એ લોકો એક ટેમ્પો એમનો મેઈન્ટેઈન થાય છે સારો ટ્યુશનમાં
બરાબર છે.
હમ્મ.
અ ત્યાં જે ટ્યુશનમાં ટીચર હોય એ લોકો પણ અહ ટ્યુશન અને સ્કૂલમાં શું ફરક પડે છે, થોડુંક અજી કે સ્કૂલમાં કેટલા બધા છોકરાઓ એક સાથે હોય છે અને ટીચર એટલું બધાના ઉપર ધ્યાન આપી નથી શક તી અને જ્યાં ટ્યુશનમાં આપડે મોકલાવે તો ટીચરની થોડી જિ્મેદારી વધી જાય છે.
હમ્મ, હમ્મ, હમ્મ, બરાબર છે અને છોકરાઓને કેવું કે ટ્યુશનમાં ઓછા હોય ને છોકરા સ્કૂલ કરતા એટલે વન ટુ વન કનેક્શન પણ ટીચરનું સારું રેહ અને જ્યાં તકલીફ પડતી હોય છોકરાને, તો એ છોકરું કહી શકે. અને પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એમ ટ્યુશન ટીચર, તો મોટે ભાગે એ રીતની વ્યવસ્થા આજકાલ હોય છે એટલે મોટે ભાગના છોકરાઓ ટ્યુશન તો જતા જ હોય છે. બધા સબ્જેક્ટમાં નહીં તો પણ એમને જે થોડો કાચો હોય અથવા જેમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એ સબ્જેક્ટમાં તો જતા જ હોય છે છોકરાઓ ટ્યુશન.
બેન આપડે નાના છોકરાને પણ જયારે ભેસ થી લખીએ ને તો છોકરાનું ભેસ ઘણું સ્ટ્રોંગ કરે છે. ક્લાસ ટીચર સ્કૂલ ટીચર કરતા ટ્યુશન ટીચર નો સૌથી મહત્વ રોલ હોય છે. છોકરાઓને બેઝ. માટે અને ઘણા પેરેન્ટસ એ એને ધ્યાન નહી રાખે ને તો એ છોકરાને આગળ ચાલીને થર્ડ ફોર્થમાં આવે છે ને એવા છોકરાઓને તો શબ્દ બનાવતા પણ પ્રોબ્લેમ આવે છે. વાક્ય અહ રીડિંગ કરતા પણ નથી ફાવતું તો મને લાગે એ લોકોને બેસ કરવું પણ બહુ જરૂરી છે.
હમ્મ, હમ્મ, એ પાયો જ કાચો રહી જાય ને તો પછી આગળ ના ટીચરોને પણ ઘણી તકલીફ પડે સ્કૂલમાં અને પછી દસમામાં હવે તો કેવું છે કે દસમા સુધી ફેલ જ નહી કરવાના એવી પોલિસી હતી ને, એટલે પછી દસ માં આવે ત્યારે ખબર પડે કે અચ્છા આગળ તો પછી એમને એ પાસ થઈ થઈને આવતા હોય પછી દસમામાં સ્કૂલ ન પણ રિઝલ્ટ બગડે અને છોકરાઓનું પણ ભવિષ્ય બગડે એવું થાય છે. એટલે ટ્યુશન ગયા હોય તો પાયો પાકો થઈ જાય તો પછી એ રીતની ત કલીફ ના આવે એમ.
બરાબર છે. પણ આગળ પણ હ જે છોકરાઓને ટીચર પણ શું પર્સનલી એટેન્શન આપી શકે ને ધ્યાન આપ પી અને વન ટુ વન સેશ ન હોય એમાં વધારે સારું જેમાં છોકરાઓનું રિઝલ્ટમાં પણ ઘણો અને મેન તો ટીચર અહ છોકરાઓ આરામ થી પૂછી શકે છે. જે છોકરાઓ ક્લાસ મા શર્માત હોય છે કે બધા ના સામે હું કેવી રીતે પૂછું.
બરાબર. એ લોકો પૂછ પૂછતા થઈ જાય અને એમના ડાઉટ ક્લિયર થાય એટલે પછી કોન્ફિડન્સ પણ આવે ને.
હા એવું જ તો વાત એકદમ સાચી છે. જે જો આ છોકરાઓનું ડાઉટસ ક્લિયર થાય તેનું કોન્ફિડન્સ વધે છે અને એ લોકોના અહ એ લોકોને પછી હજી આગળ એન્કરેજમેન્ટ મળે છે.
હમ્મ બરાબર છે, સાચી વાત છે. અને ઘણી વાર તો કેવું છે કે થર્ડ પેલી લેંગ્વેજ હોય સંસ્કૃત હોય મરાઠી હોય કે જે રીજયનલ લેંગવેજ હોય, હવે પેરેન્ટ્સને પણ ઘણી વાર આવડતી નથી હોતી, તો એ પછી પેરેન્ટ્સ કેવી રીતે શીખે અને પછી છોકરાને શીખવાડે ઘણીવાર એવું હોય છે કે નાના નાના છોકરાઓ એક પછી એક હોય છે ને એક એક સવા સવા વર્ષનો ફરક હોય બે છોકરાઓ વચ્ચે તો અથવા તો ત્રણ ચાર વર્ષનો ફરક હોય. તો એક મો નાના છોકરાઓની સાચવવાની પણ મોટી જવાબદારી હોય છે મમ્મીઓ માટે, તો છોકરાઓનું ભણતર ના બગડવું જોઈએ એટલે ટ્યુશન ગયા હોય તો મમ્મી પણ શાંતિથી પોતાની નાના છોકરા પ્રત્યેની ફરજ કરી શકે, અને છોકરાનું ભણતર પણ અટવાય નહી.
બરાબર છે. એ છોકરાઓને મોટ ટા કરવું પ્લસ એના બીજા છોકરાને પણ ભણવાને પણ ઈગ્નોર નહી કરી શકે. તો એટલીસ્ટ ટ્યુશન એમના માટે એટલું જ સહાય છે ને
બરાબર છે પહેલાના જમાનામાં કેવું હતું કે બધા સંયુક્ત પરિવારમાં રેતા તા એટલે ધારો કે કાકા ભણાવી દે છોકરાને, કે માસી ભણાવી દે એ રીતે થતું તું પણ હવે બધા અલગ-અલગ જુદા જ જુદા-જુદા સિટી માં એટલે ટ્યુશન રાખવા જ પડે એમ આપડે.
સાચી વાત કીધી હવે એ જે પહેલેના જેવ સંયુક્ત એવું દ અહ દેખાતું નથી આજકાલ. તે જ માના છોછો થઈ ગયો છે, તો બધી રિસ્પોન્સિબિલિટી આખી પેરેન્ટ ને છોકરાઓનો પર અને પેરેન્ટસ ઘણી વખત થાય કે હું ટાઈમ વધારે નથી આપી શકતા તો એટલીસ્ટ અહિંયા મોકલાય ને મારા છોક છોકરાઓ નું ભણતર તો હું સુધારી શકું. ત્યાં એ લોકો ટ્યુશન માં મોકલાવે છે. તે બહુજ સારું છે.
હા, હા, હા, બરાબર છે અને ધીરે ધીરે છોકરા કેવું ઇન્ડિપેન્ડલી ભણતા થઈ જાય, ટ્યુશન જાય ને એટલે.
બરાબર. ઇન્ડિપેન્ડેન્ટ આવાજ જવાનું શીખી જાય પ્લસ પોતાનું પેક કરવાનું બુક કેવી રીતે લઈ જવાની, ટીચર હોમવર્ક રેગ્યુલરલી ચેક કરે છે ત્યાં ટ્યુશન માં. જે સ્કૂલમાં ઘણી વખત થતું નથી. રેગ્યુલર પંચુઅલિટી જે કહીએ આપડે છો રવમાં તે પણ ઘણું હ. બરાબર. રીતે છોકરાઓમાં બિલ્ડ થઈ જાય છે.
હા. એ સિવાય પણ ઘણી વાર તો મેં જોયું છે કે એકદમ નાના-નાના છોકરાઓ પણ ટ્યુશન જતા હોય છે. અહ જેમ કે હજી તો ભણવાનું સ્ટાર્ટ કરે, નર્સરી, ફસ્ટ, સેકન્ડ એ રીતે, તો એ લોકો માટે તમારે શું કેવું છે? કે ઈ જરૂરી છે ટ્યુશન કે નથી?
ના મને તો લાગે છે જરૂરી છે, અને મને તો ઘણી વખત એ ટીચરને ઉપર કરવાનું મન થાય છે. બિકોઝ છોકરાઓ તો એવા હોય છે ને હરેક છોકરાવ નો સ્વભાવ અલગ હોય છે, ખબર છે, કોઈ એકદમ જિદ્દીલ હોય છે, કોઈ એકદમ સરખી રીતે તરત શીખી જાય છે. અને ટીચર એ લોકોને જે બે રીત તે પેલા એ લોકો સ્ટ્રોક્સ, પેટન, કવ્હ એ બધું જ શીખાવે છે. એકદમ નાના બાળકો જે તમે કેવો છો પાંચ છ વર્ષના જે છોકરા હોય છે એમને ટીચર કરે ને એ બહુ જ સરસ કામ કરી રહે છે લોકો. કેવી રીતે એને હેન્ડલ કરવું, એને કેવી રીતે શીખાડવું, હરેક નાન વસ્તુ એમને શીખાવ્યે એઝ અ મધર એઝ અ પેરેન્ટ એમ. એઝ અ ટીચર તો એમનું ઘણું મોટ તો રોલ હોય છે એમાંથી. ટીચરનો. તો મને તો લાગે છે કે આ તો બહુ જ સરસ સે.
હમ્મ-હમ્મ. બરાબર છે. અને એક જાતનું બોન્ડિંગ પણ બને છે, અને ખાસ કરીને આપણે લેડીઝ માટે ટ્યુશનનું કામ બેસ્ટ છે, કારણ કે આપણા છોકરા પણ ભણી જાય સાથે, અને આપણને ઘર બેઠા આપડી બુદ્ધિ નો ઉપયોગ કરવા મળે, અને એ ઈન્કમ થાય. અને આપણે લોકોને પોઝિટિવ ઈનપુટ આપી શકીએ ટ્યુશન થ્રુ. એટલે લેડીઝ માટે તો આ ટ્યુશનનું કામ બેસ્ટ જ છે.
તમારું વિચારવું એકદમ સાચું, બરાબર છે, કે એક ઘરે બેસીને આપણે આપણા સમય ના અનુસાર પણ આ ટ્યુશન કરી શકાય છે. એક આવક આપડે એમ થઇ જાય, આપડે ઘર સંભાળી છે કે ઘણા અહ આપણાને ઘણી લેડીઝ ને પ્રોબ્લેમ હોય કે બહાર નથી જઈ શકતા. પણ એ લોકો પાસે નોલેજ હોય છે, તો આ રીતે એ લોકો પોતાના સ્કીલ્સને યુઝ કરીને પોતાના ઘરે ટ્યુશન કરીએ છે, એમની પોતાને પણ હેલ્પ થાય છે, પ્લસ છોકરાઓને જે વિદ્યા ધ્યાન આપવું એ સૌથી મોટી વસ્તુ છે. તે એતો એકદમ સારું કાર્ય કરી રહ્યા છે. એ લોકો.
હમ્મ, બરાબર છે, પણ ઘણી વાર પેરેસની મને અહં એક ભૂલ લાગે, કે ટુશન મોકલી દે છોકરાઓને એટલે એ લોકો એમ સમજે કે એ બધી આપ જવાબદારી માંથી છૂટી ગયા. પણ એકચુલી એવું ના હોય ને કે ટ્યુશન ટીચર તમને એક બે કલાક રોજ ભાવ જેટલો ટાઈમ હોય એટલો, પણ એ સરખું છોકરું ભણે છે કે નહીં અને દરેક છોકરાનો રિસ્પોન્સ લીધો છે તો એને ખાલી એક મોનિટરિંગ તો હોવુંજ જોઈએ ને પેરેન્ટ્સ તરફથી કે ભાઈ તમે આજે ટ્યુશનમાં શું કર્યું તો બતાવો મને અને કર્યું ટ્યુશન ટીચર સાથે પણ સંપર્કમાં રહી શકે અને ફીડબેક લઈ શકે ભાઈ મારો છોકરું ટ્યુશન ભણે છે કે નહી, બાકી ઘણા તો પેરેન્ટ્સ એમ જ મોકલી જ દેતા હોય છોકરું આવીને આગળ દિનના કરીને જતું રે. એવું પણ જોવા મળ્યું છે.
ના એકદમ બરાબર છે, પણ જે વર્કિંગ વુમન છે સ્પેશયલી એને તો ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરે આવ્યા પછી પોતે જયારે પણ પોતાના ઘરનું બધું કામ થાય તો એટલીસ્ટ છોકરાને રોજ પૂછવાની જરૂર છે, આજે ટીચરે શું શીખાયું, તો એ રીતે છોકરાને પણ ડર રહી અને ત્યાં બીજા દિવસે ટીચર ને પણ ઈઝી રહેશે. કે હા મેં આજે જે હોમ વર્ક આપ્યું છે, તો પેરેન્ટસ પણ ધ્યાન રાખે છે, બાકી વધારે પડતી તો જમ્મેદારી ટ્યુશન ટીચર જ લે છે, પણ એઝ અ પેરેન્ટ અગર એ રોજ ચેક કરે છે એનો હોમવર્ક કે ટીચરને કોન્ટેક્ટને ટચ સંપર્કમાં રહીયએ છે. તો પેરેન્ટ્સ ને અને ટીચર ને બંને ને ખબર પડે છે કે કેવી એક બીજા એલોકો કનેક્ટડ છે એ લોક કો બેસીને પોતાનો છોકરા માટે અપડેટ આપી શકીએ અને છોકરાઓનું પણ આ સ્ટડીનું ભણતર છે, એ રેગ્યુલેશનમાં લાવી શકીએ છે.
હા, હા, હા, એકદમ સાચી વાત છે, તો તમારી સાથે વાતો વાતોમાં તો સમય ક્યાં પસાર થઈ ગયો ખબરજ નહી પડી, આપડો ટાઈમ લગભગ પતવા આવી રહ્યો છે.
ઓ કે સારું લાગ્યું આજનો આપણો જે વિષય હતો એના માટે ઘણી સારી વસ્તુ તમે પણ ઘણી વસ્તુ બતાઈડી એના માટે સારું લાઈગુ
ગયું ચાલો તો.
ચાલો, ઓકે આપે મળીએ, જય શ્રી કૃષ્ણ બાય.